હા માહી મેમ તમે કેમ છો.
મજામાં તમે કેમ છો શું
બસ મજામાં. તો આજનો આપણો વિષય હું છે.
હામ આજે આપડે ટીવી જોવું અને મોબાઈલ વાપરવું એના વિશે વાત કરીએ.
ઓકે તો આપડે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જેવું વાત કરે. ચાલશે.
હા ઠીક છે હા ઠીક છે.
તો તમે આ સેના ઉપર બોલશો.
હમ્મ હું મોબાઈલ ફોન વિશે બોલીશ.
ચાલો ઠીક છે તો મે ટીવી પે બોલીશ તો તમે સ્ટાર્ટ કરશો કે હું સ્ટાર્ટ કરું.
તમે કરી શકો છો.
આ જો આપડા ટીવી જોવા ટીવી જોવામાં આપણેે બધે હા આ આ અ બધા પરિવાર હાથે આપણે જોઈ શકીએ. અને ફોનમાં તો તમે ખાલી એકલા એકલા ફોન ચલાવો અને અ જયારે તમે દૂર આ માણસ થી દૂર હોવ તો ખાલી તમે ફોન કરીને વાત કરી શકો. ટીવી જોઓ તો તમે બધા ફેમિલી હાથે તમે ટાઈમ એસપેન્ડ કરી શકો. અને તમારી વાત કહી શકો તમારી વાત મૂકી શકો અને તમે જમતા જમતા પણ ટીવી જોઈ શકો.
હા પણ તેવીસ ઘણી વખત એવું થતું કે બધા ને એક જ વસ્ તું પસંદ હોય એક પસંદ હોય. ત્યારે ફોન મુક્તજ કોઈક નો ફોન પોતાની પસંદો જોઈ શકતા હોય છે. ને ટીવી માં કોઈ એક વ્યક્તિની પસંદ નું જોવું પડતું હોય છે.
હા એ તો વાત તમારી સાચી છે. લેકિન જયારે આઈપીએલ હોય, જયારે ઈન્ડિયા પાકિસ્તાન નું મેચ હોય. તો બધા ફોનથી અ વધારે ટીવી જ જોઈએ અને એ કજ જગ્યા બેસીને એક જ અ એક જ ટીવી પર બધુંનું એ રેય કે આ આ આ બોલ પે સિક્સ જશે કે આઉટ થશે કે રનઆઉટ થશે કે આ બોલ પર વિરાટ કોહલી સિક્સ મારશે એવું.
હા એ વાત બાઞ પ ગ વધારે સાથે મળીને જોઈને તો એ નજ આવતી હોય છે ગમતું હોય છે પણ પણ જોઈએ તો એની અંદર બધા પોતાની રીતે જે જોવું એ જોઈ શકે મોબાઈલ ફોન ની અંદર ગણું બધું નું નકું જાણ જા શીખવા પણ મળતું હોય છે વસ્તુ હોય છે
હમ હ હેલો માહી
હા
તમે થોડુંક લાંબુ બોલશો અને પેલું વર્ડિંગ થોડુંક લાંબુ રાખશો તો વધારે સારું એ ટાઈમિંગ થોડુંક આપડું લાંબુ ખેંચાઈ જાય તમે શોર્ટમાં કમ્પ્લીટ કરી મૂકશો ને તો આપણું ટાઈમિંગ બહુ ઓછું થાય
ઓકે ટચ ધન્યવાદ
એ પ્રમાણે કેમ કે તો ખાલી તમે એ એમ પણ કેહેશો કે હું માહી છું તો થોડુંક માહી નુ લાબા પણ ખેચશો તો આપડો ટાઈમ પતી જાય આમ મેન આજ છે
અચ્છા એટલેન સ્પેડથી હું રાખ કેવા માંગ
હા જેવું થાય એવું કરવામાં આવશે હ લેકીન મેં ટોપિક કર હા આપડે ટીવી ફોનમાં તો એક નેગેટિવ થિંગ છે તમે જયાર પણ ફોન વાપરો તો એમાં ટાઈમ વેસ્ટ થાય
તો
તરત જ કોઈ પણ નોટિફિકેશન આવી જાય અને નોટિફિકેશન આપણે જોતા જોતા ક્યારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને આપણે રીલ્સ કો કરવો ચાલુ કરે એ કોઈને પણ ખબર નહી પડે અને એક વખત રીલ સ્કોલ કરવું ચાલુ કરશે તો કલાક દેડ કલાક દોઢ કલાક તો એમાં જ નીકળી જાય એમ
હા તમારી એ વાત સાચી છે કે મોબાઈલ ફોન નો એ એક ખરાબ ઉપયોગ છે ખરાબ છે પણ એ પણ ખરું છે કે મોબાઈલ ફોનની અંદર જો તમે એનો સારો ઉપયોગ કરો તો તમે તમારી રીતેમાંથી ઘણું નવું શીખી શકતા હોવ છો અને અત્યારે તો મોબાઈલ ફોન ની અંદર અમુક એપ્લિકેશન અને અમુક વસ્તુ એવી હોય છે કે જેનાથી આપણને આવક પણ થતી હોય છે અને એની અંદર ભણવાનું શીખવાનું નવી નવી વસ્તુ જાણવાનું જે ટીવી માટે શક્ય નથી પણ મોબાઈલ ફોનની અંદરથી આપણે એ બધું ઘણું શીખી સમજી ને જાણી શકતા હોઈએ છીએ
હમ હમ
જો આપડે એનો સારી રીતે ઉપયોગ કરીએ મોબાઈલ ફોનનો તો મોબાઈલ ફોન ના ઘણા બધા ફાયદા છે જે ટીવીમાં આપણે ખાલી મનોરંજન પૂરતું જ આપડણે મર્યાદિત રાખી શકતા હોઈએ છેએ
હમ હમ એ તો વાત તમારી સાચી છે લેકન ટીવીમાં અને ફોનમાં મારા હિસાબ થી અ બહુ મોટો ડિફરન્સ છે જયારે તમારું નેટ નહી ચાલે યા ઇન્ટરનેટ રિચાર્જ પતી ગયું નેટવર્ક ન ઇસુ છે ત ખાલી મનોરંજન માટે ટીવી જ એકલો હતું માતૃ ઉપાય છે કે તમે જો બેઠીને જોઈ શકો તમે કંટાલો પણ ની આવશે પેલા તમે ઉગશો આખો દિવસ નો એજ એકલું અ વસ્તુ છે કે તમે આ તો તમારો દિવસ જોતા જોતા કપી જાય ત કપાઈ જાય અને તમે ખબર ન પડે
હા એ વાત સાચી છે પણ મોબાઈલ ફોનમાં અત્યારે તો હવે બધે અનલિમિટેડ ડેટા નું ઓપ્શન થઈ ગયું છે એટલે બઉુ ઓછી કિંમતમાં અને પોતાની રીતે જે વસ્તુની આપણે જરૂર છે એજ વસ્તુ આપડણે ફોનમાં જોઈ શકી જ્યારે આપણું મન કરે કે સમાજ મા જોવા છે તો સમાચાર જોઈ શકીએ ફિલ્મ જોઈ શકીએ ગીતો સાંભળી શકીએ નવું નવું જાણવાને બેસી શકી અને મોબાઈલ ફોન ન એક સારો પોઈટ એ પણ છે કે આપડણે કોઈ જગ્યા એ જવું હોય તો એ જગ્યા એ ગયા વગર પણ આપણે મોબાઈલ ફોનમાં ગુગલ મેપ અને બધું ખોલીને આપણે એ જગ્યા વિશે વધારે જાણી શકીએ ત્યાં જતા આપને કેટલો ટાઈમ લાગે કઈ રીતે જવું એ બધું જ આપડણે ગુગલ ગૂગલ મેપ ઉપર જઈને જોઈ શકીએ છીએ ગૂગલ ઉપર આપણેે બધું ગોતીય તો એ આપને બધું આસાની થી મળી જતું હોય છે જયારે ટીવી માં એ વસ્તુ આપડે નથી કરી શકતા હોતા
હા એ તો વાત તમારી સાચી છે લેકિન જે તમે કીધું કે આપડા ન્યૂઝ અને આપડા પેલું એન્ટરટેનમેન્ટ આ બધું તો અત્યારે પણ અપડેટ થઈ ગયું છે કે તમે પેલા એમેઝોન પ્રાઈમ નેટફ્લિક્સ આ બધું. આવતા આવતા વર્ષોમાં આવતા આવતા ટેકનોલોજી માં પણ. થોડુંક સારું થઈ જશે કે તમે ગુગલમાં આ બધું સર્ચ કરી શકો ટીવીમાં. ગૂગલ વાપરી શકો અને આ બધું એક્સપ્લોર કરી શકો તમે ટીવીમાં પણ અને ફોનમાં જ. છે લકન અ ફોનમાં. આ બહુ ઓછી જગ્યા નેટવર્ક નથી. જ્યાં નેટવર્ક ન થાય તો પેલા ફોનનુંું વાપરું મારા હિસાબથી તો. પેલી જગ્યા ક યુઝમાં નથી હા એ મે માનું કે ફોન. અત્યારે બધું ડિજિટલ થઈ ગયું છે કે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો. અને કેશલેસ થઈ ગયા છે બધા અ. થોડુંક. અ મતલબ બધા સ્માર્ટ થઈ ગયા છે. લેકન રિસમાં પણ તો છે ને. કે સાઈબર ક્રાઈમ થઈ શકે આપડા ફ્રોડ થઈ શકે. ઓનલાઈન ઠગી થઈ શકે એના પર તમારો શું વિચાર છે.
હા એ વસ્તુ તમારી સાચી છે જો મોબાઈલ ફોન ને આપણે. વ્યવસ્થિત એને સમજી અને એનો સમજદારી પૂર્વક ઉપયોગ ન કરીએ. તો આપડણે ઘણી ખોટી જગ્યાએ ફસાઈ જતા હોય છે આપણી. જોડે ફ્રોડ થાય કે છેતરપિંડી થાય ઘણી વખત. આપણે મિસયુઝ કરતા હોય છે કે નાના બાળકોને અમુક વસ્તુની ખબર નથી હોતી ફોનમાં. અને ફોન લઈને બેઠા હોય છે તો અમુક એપ્લિકેશન એ ખોલી નાખતા હોય છે કે જેમાંથી આપણે લાખો રૂપિયા ઉડી જતા હોય છે અને ને આંખ ને પણ નુકસાન થતું હોય નાના બાળકો ને એવું પણ
હમ હ હમ.
પણ જો મોબાઈલ ફોન તમે સારી રીતે સમજી વિચારીને જો તમે મોબાઈલ ફોન નો ઉપયોગ કરો. તો એ બહુ સારું છે એની અંદરથી તમને ઘણી બધી જાણકારી મળતી હોય. તમારે કોઈ જગ્યાએ જવું હોય તો તમે કોઈ પણ જે મોબાઈલ ફોન યુઝ કરી શકો જ્યારે ટીવી જોવા માટે તમારે એક બંધરૂમમાં બેસી રહેવું જરૂરી છે. છેે. ક્યારેક બહાર સારું વાતાવરણ હોય તો આપડે વિચારીએ કે બહાર જઈએ છીએ. પણ કોઈ આપણી સાથે છે નહી આપણે એકલા છીએ તો આપણે બહાર ટીવી ને નથી લઈ જઈ શકતા. ત્યારે મોબાઈલ ફોન તો આપડી જોડે જ હોતું હોય છે તો મોબાઈલ ફોન આપણે ગમે ત્યાં જઈને આપડે પ્રસંગો પ્રમાણે આપણે જે જોવું હોય જે કરવું હો એ કરી શકતા હોય છે આપણે ક્યાંય ફરવા ગયા હોય તો ગીતોને એવું સાંભળી શકતા હોઈએ કે ભગવાન મા માતાજી ના ભજન કીર્તન કરવા હોય તો એ વસ્તુ ફોનમાં આપને મળી રહેતું હોય છે. અને પાર્ટી કરવા જઈએ તો ત્યાં એ રીતના ગીત તોને બધું આપણે જે રીતનું જોઈએ એ રીતનું ફોન આપને આપે છે. જયારે ટીવી માં આપણેે જોઈતું હોય એ નથી મળતું. એ એક જગ્યાથી જે હેન્ડલિંગ થાય છે એ જે આપણને બ બતાવા માંગે આપણેે ચેનલો ચેન્જ કરીએ તો આપને અમુક વસ્તુ મળે. પણ એમાંથી જે આપને બતાવવા માંગતા હોય આપણે એ જ જોઈ શકતા હોય જ્યારે મોબાઈલ ફોન ની અંદર તમે જે જોઈએ છે તમે એજ વસ્તુ જોઈ શકો તમે એના વિશે વધારે જાણી શકો એમાંથી આપણે નવ વું ઘણું જાણવા ને શીખવા પણ મળતું હોઈએ છે.
હા હા એ હા એ તો છે. હા મેં બોલું મે બોલું થોડુંક આજ કલ તો ફોનમાં આ પણ આવ્યું છે કે ચેટ જીપીટી અને સ્ટુડન્ટ માટે તો ફોન વધારે બેનિફિટ છે અ વધારેમાં નાઇટી પર્સન્ટ કામ તો સ્ટુડન્ટ નુ ફોનથી થઈ ગયું છે. કોઈ બુક જોઈએ, બુકનું પીડીએફ જોઈએ, કોઈ નોટ જોઈએ. કે કોઈ આપડું પીપીટી બનાવવું હોય. કોઈ પ્રોજેક્ટ નુ ઉપર કોઈ આઈડિયા છે કે આ બધું જેવી કે આપડા અ જાણવું હોય કે પ્લેન નું ઇન્જનનું અંદરનું પાર્ટ કેવી રીતે હે વક કેવી રીતે કરે? આ બધું ચેટ જીપીટી અને ઓનલાઈન બધું મળી જશે. લેકિન એ ખાલી ફોનમાં જ મળે ટીવીમાં આ બધું જોવા જાવ તો એ સ્પેસિફિક ટાઈમ અને એક સ્પેસિફિક હ પેલું અ દિવસ અ ગોતીને રાખવું પડે કે આ દિવસ આજ દિન મળે હમ અને એ બધું ફિક્સ છે કે એજ ટાઈમ પર આવશે અને આપડે ફિક્સ નથી કે આપડે તો પોતે સ્ટુડન્ટ છે. તો આપડો ટાઈમ કાઢવું મળે કે નહી મળે આપણે અહિયાં છી કે નહી છે. કોઈ કોઈ દિવસ તો આપણેે હોસ્ટેલમાં રહીએ યા ફિર ઘરે છે. હોસ્ટેલમાં તો ટીવી નો મારી હિસાબથી એટલા યુઝ નથી ખાલી ફોન છે તો જ આપડું કામ થારું છે જયારે ફોન નહી હશે તો આપણું કામ અટકી હશે. લેકન એટ ધ એન્ડ
તે બે, મુસાફરી હા
હા એડ એ તો વાત સાચી છે, લેકન એટ ધ એન્ડ જયારે આપડા બધા આ જો જયારે વોર સ્ટાર્ટ થાય યા કોઈ તમારી ેસફિક સ્ટેટમાં કઈ પ્રોબ્લમ થાય દંગા ફસદ થાય. જારે તમારું આખું સ્ટેટ નું નેટવર્ક અપાઈ જાય, એ એ વખત ખાલી ટીવી જ એક વસ્તુ છે અને રેડિયો. કે તમે હેલ્પ કરે, અને બધું જાણકારી અને બધું ન્યુઝ તમે આપે.
હા એ વાત તમારી સાચી છે તમારી એ વાત સાથે હું સહમત છું.
ચાલ તો આપડો તો ટાઈમ પરથી ગયો છે. તો બીજું કોલ કરીએ કે તમે કરશો કે મે કરું?
હ કરી છે.
હા ચાલો.